મજા મારો
હલો
હા હાલો કેમ છો બધા મજામાં ને
હા એકદમ મજામાં તમે કેમ છો
હા બધા મજામાં
હા ભાઈ તમે તે એજ માટે ફોન કર કે ફોન કરયો કે આપડા દેશના બધા તહેવારો હોય છે જેમ કે હમણાં તો આવી રહી છે ગણેશ ચતુર્થી પછી આવશે દિવાળી પછી આવશે નવરાત્રી પછી આવશે ઉત્તરાયણ પછી હોળી ઘૂળેટી ઘરના આપણા ધાર્મિક તહેવારો આવે છે અને આ તહેવાર આપણે મનાવ જરૂરી છે કાર હિન્દુ છે આપ તહેવારો ઉજવણી કરવી જ જોઈએ કારણ કે જન્માષ્ટમી પણ આવે છે અને તેમાં આ તહેવારો જે આપ આપણા દેશના છે તે ખૂબ સારા છે અને ખૂબ ધાર્મિક છે તે મનાવ આવે છે અને અમે તમે જાણો છો કે અમે તો જે ચોમાસાની સિઝન થોડી ઘણી ચાલુ થઈ ગઈ છે અને તે હવે તો ચોમાસાની સિઝન ચાલુ થઈ જાય તો પછી એવું ગણપતિ એટલે કે ગણેશ ચતુર્થી આવે છે તેમાં આપડે એન્જોય કરીએ છીએ અને મારા ગણપતિ દાદ ની વગેરે ટાળ પૂજા કરી છે દસ દિવસ અને કેસે દસે દસ દિવસ અલગ અલગ એમ થાળ ચડાવે છે અને તે દસ દિવસ આપડા ગોલ્ડન ઉજવવામાં આવે છે અને ગણેશ ચતુર્થી આવે તમારા ઘર બધું માહોલ અલગ જ બહુ જાય છે અને તે ગણેપેશ ગણ ગણપતિ બાપાના મંડપમાં ખુબ સારી રીતે બનાવે છે ડેકોરેશન કરે છે આવોને કપડાં કલરની ઘીમ રાખવાની એપણ હવે નિષચય કરી લીઘુ છે અને એ ખૂબ મજાછેડ કરી લીધ છે અને ખુબ મજાટ બધા ઉત્સાહ છે કે ગણેશ ચતુર્થી ક્યારે ગણપતિ બાપા ક્યારે અમારા ગામમાં તો જયારે તેમ ખુબ કરી રહ્યા છે બાકી તો એ છે તહેવા છે આપ મંજૂર બધા ધાર્મિક તતા કારણ કે બાપા આપ ઘણા બધા વિ્ કરી દે છે અને ધી સારી માટે અમે નવી પ્રકાર વાગી ચાવએ અને ખબમ નેેમ કરી અને સૂર્વકકારૂ ની આરતી કરીએ છીએ બાકી તમારામાં કેવું ચાલી રહ્યું છે જે ગણેશ ચતુર્થી હમણા આવે છે તેના વિશે તમારેઈ કેવું છે તમારે કેવા પ્રકારનુંર્ન કરવું શું કરવું એવું બધું
હ ગણેશ ચતુર્થી અમે પણ ખુબ જ અ શાંતિપૂર્વક અને ઉત્સાહપૂર્વક મનાવીએ છીએ ગણેશ ચતુર્થી આવવાના કારણે એક અલગ જ ઉત્સાહ બની જાય છે જેમ કે આખા દેશ ઉલ્લાસ હસી નો હોય છે ગણેશ ચતુર્થી એમાં અમે બાર કે જેટલા પણ ડાડા ગણપતિ બહડ ડાે દરરોજના જઈએ હાંજે જઈએ અને આખી રાત પછી એન્જોય કરીએ જેના લીધે આપને ખૂબ જ સારું લાગે છે અને આપણી પોઝિટિવિટી ખૂબ જ વધે છે અને ભારતમાં ઘણા બધા તહેવારો પણ મનાવે છે ભારત તહેવારોનો દેશ કવા આપણા દેશમાં વર્ષભર્યો દિવસ ધર્મો અને સકૃતિક તહેવારો ન ઉજવવાનો આવે છે તહેવાર આપણા જીવનમાં આનંદ ઉત્સવ અને પ્રેમ અને એક એકાંત નો સંદેશ લાવે છે ગુજરાતના ઉત્તરાયણ નવરાત્રી દિવાળી હોળી જન્માષ્ટમી રક્ષાબંધન ગણેશ ચતુર્થી એવા જેવા વા અનેક તહેવારો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે દરેક તહેવારનું પોતાનું આગ આગવું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ વધતું ગયું છે અને જેના લીધે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારે ત્યાં કયા તહેવાર મનાવવામાં આવે છે
હજુ તો ઘણા બધા દેશના તહેવાર છે બધા જ મનાવવામાં આવે છે જેમ કે હવે ગણેશ ચતુર્થી પટી જશે પછી તો આપણા દેશમાંવા એટલે કે દેશમાં તમે જાણો છો દીપાવલી ખૂબ બધા લોકો પ્રચલિત પણ છે તહેવાર અને બધા જ બ બધા જ લોકો આપણા દેશના ઘણા બધા તહેવાર છેમાં પણ મવામાં આવે છે પણ જે આ દિવાળી છેજ કરવામાં આવે છે દિળી દિવસો આવે છે તેમાં તમે જાણો છો કે ઘ જે માહોલ હોય છે તે અલગ જ થઈ જાય છે ચે થઈ જાય છે અને આપ જો દિવાળી ન તહેવાર આવ્યો હોય તો પછી આપ ઘ સફાઈ કર આવે ઘરને આખું ડોવામાં આવે છે અને અલગ આપવામાં આવે છે લાઈટીગ લગાવવામાં આવે છે ડરેશન કરવામાં આવે છે બેરા ઘરે પણ આવી જ રીતે તૈયારી કરવામાં આવે છે કારણકે એમાના પણ બધા લોકોના દીપાવલી ના તહેવાર ખૂબ ગમે છે કારણ કે જે દિવાળી નો તહેવાર હતો તેનું મુખ્ય અ એના પાછળનુ તમે જાણો છો તે રામ ભગવાન હતા તે વનથી પાછા એમાં આ હતા ત્યારે આવ બધુ ઉજવણી કરવામાં આવી હતી ત્યા એટલે કે દિવાળી કેવાય તે તે માટે મનાવવામાં આવે છે મને એટલુ બધુ નથી ખબર કે કેવી રીતના બાટલો શોર્ટમાં ખબર છે કે દિવાળી તહેવાર આ માટે ઉજવવામાં આવે છે અને ખુબ સારું પણ છે કારણ કે ઘણા બધા આપડે આ દિળીમાં તમે જાણો છો કે આપણે ફટાકડા ફોડીએ અને ખૂબ મજા કરીએ છી અને નવી નવી પ્રકારની મીઠાઈઓ ખાય છે કાજુ કતરી હોય છે લડુ હોય છે બરફી હોય છે એવું બધુ પ્રકારની જે મીઠાઈઓ હોય છે તે આપણેે આ સિઝનમાં ખાઈએ છે અને મજા કરીએ છે બાકી મને તો દિવાળી તહેવાર તો ખૂબ ગમે છે કારણ કે દિવાળીમાં તહેવાર માંમા ભાઈ બંધો સાથે ફટાફટ ફોરવા અલગ જ છે ને નવા નવા પ્રકારની વાગી બનાવી રોજ અલગ અલગ અને તમે જાણો છો કે દિવાળીના આગલા દિવસે સાલ મુબારક એટલે કે નવું નવુ વર્ષ બેસે છે અને આપણા હિન્દુ સમાજમાં એ દિવસ ખૂબ માગ છે ને ખુબ બધા લોકો એટલે કે વધારે લોકો એની ઉજવણી કરે છે અમારા ગામમાં પણ દર વર્ષે પણ અમારા ગામમાં સાર મુબારક એટલે કે જે દિવાળીના આગલા દિવસે પેલુ હોય છે નુતન વર્ષ બેસે છે તેનું અમારા ગામમાં એક મંદિરે અમે પૂજા રાખે છે, જેમકે સત્યનારાયણની કથા રાખીએ છે, અને અમારા ગામમાં બધા જ વડીલોથી માદીને એટલે કે યુવાથી માદીને સુધી બધા લોકો આ પૂજામાં ભાગ લે છે અને કથાનો બધા યોગ્ય રીતે સાંભળે છે, અને યોગ્ય રીતે મનાવામાં આવે છે અને કે પાછળનુ રીજન છે એવું છે કે જે આપડા ગામડામાં આપડી એકરની રહે અને ગામડાના વચ્ચે કો ભેદભાવની થાય એમ કે સત્ય નારાયણ આપણા બધાજ સમાજમાં બધાજ લોકોએ એટલે કે આ કરવી જોઈ અને આ જે કઠા કરી તેના પાછળનુ રીઝન એટલું બધું નથી ખબર પરંતુ એના લીધે આપણા ગામમાં શાંતિ બને રહે અને આપણા ઘરે સારી એવ લક્ષ્મી માં પધારે એમ એટલે કે આવી રીતે આપડે એની આવી રીતે પુજા કથા કરવી ખૂબ જરૂરી છે, એટલે આપણામાં જે બધા તહેવાર આવે છે, તે આપડે ખુબ જાણકારી રાખવી જોઈએ અને બાકી તો મને ખબ ગમે છે દિવાળીના તહેવારમાં અમણા અમણા તો અમારા ઘરે પણ વાત ચાલી રહી હતી કે આ વખતે દિવાળીમાં શું કરવું અને કયા પ્રકારની વસ્તુ લઈ લેવ બધું વાત કરી રહ્યા છે હમણાં પણ બાકી તમારે શું કેવું છે તમને દિવાળી ગમે છે તહેવાર
દિવ દિવાળીને પ્રકાશ ન મહાન તહેવાર કે છે દિ આ આ દિવ દિવસે લોકો પોતાના ઘરથી અ સફાઈ કરે છે અને અન્ય અ ફટાકડા ફોડે છે દિવાળીના તહેવારમાં ઘરે ઘરે દિવાઓ પગરાવે પગડાટે છે એકબીજાને ઘરે જાયને પહી પછી મહા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે દિવાળી આપણાના અંધકારના પ્રકા પ્ર અંધકાર પર પ્રકાશ લાવે છે અજ્ઞાન પર જ્ઞાનનો અનેક અસત્ય પર સત્યનો વિજય શીખવાડે છે લોકો એકબીજાને મીઠાઈ આપીને શુભેચ્છાઓ પાઠવામાં આવે છે પછી અ પછી ઘણી બધી તહેવારો આવે છે. તે જેમ કે હોળી રંગોનો તહેવાર છે આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવીને અ ખુશીનો વેહ વેચે છે, હોળી આપ આપણને તમામ ભેદભાવોથી મુક્ત કરે છે, અ અને હોળીની હોળી રમવાથી, અ કલરો એકબીજાને લગાવવામાં આવે છે એકબીજાને ઘરે જાય છે કે તમારા ગામમાં કેવું હોળી રમવામાં આવે છે કે તમે એક જગ્યા ભેગા થઈને રમો, કે તમે ઘરે ઘરે જાઓ
હા ભાઈ હોળીનો જે તહેવાર વિશે તમે વાતચીત કરી છે એટલે કે અમારા ગામના મતલબ હોળીનો તહેવાર ખુબ સારી રીતે અને ધાર્મિક રીતે મનાવામાં આવે છે અને તે ધૂળેથી આવે છે એ હોળીનો તહેવાર હોળીનું દહન કરવામાં આવે છે અને આનો પા પાછળનુ રીઝન તો મને એટલુ બધુ નથી અમારા ગામડામાં આ બધું પરંપરા યુસ કરવામાં આવે છે અને હોળીમાં તમે જાણો છો કે રાતના આપણે હોળી સળગાવામા આવે છે એક સમય નક્કી કરવામાં આવે છે ધાર્મિક રીતે એને મનાવામાં આવે છે કે ટે ટે યોગ્ય સમય નક્કી કરવામાં આવે છે. ઘણા બધા પરિવારો હોય છે તે યોગ્ય રીતે ભેગા થયને અમે બધા દહન કરીએ છે અને શાંતિપૂર્વક રીતે અમે એ તહેવાર મનાવીએ છે અને હોળીનો તેના આગલા દિવસે તમે જાણો છો કીધું કે અમારા છે અને હોળીનુ પેલુ ઈનજોય કરીએ છે અને બધું ખાવાનું બધું છાશ બનાવીયે છે પછી અમે રંગાવાનુુ જયારે ધુળેટી તહેવાર આવે છે તેમાં આપણે જે યુસ કરીએ છે મોકલી એમે તો કુદરતી રીતે બનાવે છે કારણ કે જે કેસુડો આવે છે તેનો રંગ બનાવીએ છે ને પછી અમે બધાને રંગીએ છે કારણ કે જે કેસુડો આવે છે તે ખબુ નેચરલ છે કારણ તમે જાણો છો કે અમણા, અમે તો બધા આધુનિક પેલુમાં બધા ઘણા બધા પ્રકારના રંગો આવી ગયા છે કેમ વારા બધી ટ્યુબ આવી ગઈ છે બધા લોકો આવુ બધું કારણે છે ને બીજાને પણ લગાવ છે એમ પછી એના લીધે એમના શરીરમાંના બીજા શરીરમાં બધી એલર્જી, કે પછી કો પાંચો દિવસ માટે રંગ નીકળે જ નહી એવું બધું બધુ પ્રકારના થય જાય છે ચામડીના રોગો થવાની શક્યતા વધી જાય છે એટલે આપડે આવા રંગથી દોર રહેવું જોઈએ. ના એટલે કે બધા લોકો આપણે સમજાવું કે આવા બધા પ્રકારના રંગોની યુસ કરો તેના લીધે તમારા શરીર પછી માથામાં જશે તો પછી તમારુ તો જાણો છો કે બધા પ્રકાર આવા બધા લટકાવ્યા કરલા પછી અ માથામાં પણ જઈ એટલે કે અંદર અંદર હશે તો પછી આપણુ માથું જે હોય તે આપણા વાળ પણ ખળી પડે છે પછી આપણે કોઈ પણ પ્રકારની દૂર થેરીયા માટે આપણે ધ્યાન રાખવું જોઈએ કેવા બધા પ્રકારના કલર ઓને આપણે ની વાપરવુ જોઈએ અને જે નેચરલ કલર એ કરવો જોઈએ સારુ તો ભાઈ મળીએ પાછા ઘણી વાર બધા એટલે કે આવા બધા તહેવાર આવી આવ યાદ રેસે એના ભાષા વાંચી
હા મલીએ